હલો.
હા કેમ છો બેન તમે?
હા મજામાં તમે કેમ છો? હેલો.
હા બેન બોલો.
હા આજે હું તમને કંઈક નવરાત્રી વિશે માહિતી આપવા માંગુ છું. તો શું તમે, મારા સાથે વાત કરશો એટલે કે જાણવા માંગશો?
હા હું વાત કરીશ ને બેન તમે કેવો.
હા તો નવરાત્રી તે ગુજરાતી લોકો નો ખુબ જ પ્રિય તહેવાર છે, નવરાત વિશે હું તમને જણાવતો કે નવરાત્રીમાં નવ દિવસો આવે છે નવ દિવસો આપણે એને ગરબા રમવામાં આવે છે, અલગ અલગ બધી જગ્યાએ બધાઓ મૂર્તિ બેસાડે છે. કોઈ કોઈ તો કોઈ ફોટો કોઈ ફોટો ફોટો દ્વારા કરે છે. એ એટલે કે કોઈ ફોટો કરે છે કોઈ ફોટો દ્વારા પૂજા કરે છે ને કોઈક અ બેસાડે છે તો એમ નવરાત્રીમાં મેન આઠ આઠમ આવે છે આઠમ ના દિવસે મેન અ અંબાજી નું આવે છે, તેમાં નવે દિવસ નવે અલગ અલગ મા જે ના દેશ આવે છે, તો તમે શું કેશો?
હા તમે જે નવ દિવસની દરમિયાન દુર્ગા નવ દિવસ ની વાત કરીને અલગ અલગ માતા તે પ્રમાણે મેં તમને કહેવા માંગુ છું જો. પ્રથમ દિવસે માતા સેલ પુત્રી. અ અને બીજો દિવસ માતા બ્રહ્મચારીની. ત્રીજો દિવસ માતા ચંદ્ર ઘટા, શાંતિ અને કલ્યાણી માટે હોય છે. જો સોરી હું તમને કહઉ છું પ્રથમ દિવસ જે છે ને તે માતા સેલી પુત્રીના માટે. હોય છે તે પર્વતરાજ હિમાલયની પુત્રી છે, તેના માટે હોય છે, બીજો દિવસ માતા બ્રહ્મચારીણી. તે તપસ્યા અને જ્ઞાનની દેવી છે. ત્રીજો દિવસ આપણે માતા ચંદ્ર ઘટા, તે શાંતિ અને કલ્યાણ કારી માટે જાણી જાય છે, ચોથી ચોથા દિવસે જો હું વાત કરું. તો માતા કુષ્ટ કુષ્ટ માતા, એ બ્રહ્માંડ ની રચયીતા છે. અને એના પછી હું વાત કરું તો માતા સં સ્કંદ માતા. તે ભગવાન કાર્તિકેની માતા છે. અને એના પછી હું વાત કરું તો માતા કાત્યાય યની તે મહાપુરુષ નો વધ કરનાર છે. અને સાતમો દિવસ જો હું વાત કરું ને તો માતા કાલ કાલ રાત્રિ. તે ભયાનક અને દૃષ્ટનો નાશ કરનાર છે. અને માતા મહાગૌરી ની વાત કરું તે પવિત્રા પવિત્રતા અને સૌંદર્યની દેવી છે. અને નવમા દિવસ ની વાત કરું તો માતા સિદ્ધિદાત્રી. એ સિદ્ધિઓ આપનાર છે. દરેક દિવસનો પોતાનો એક વિશેષ મહત્વ અને રંગ છે. જે ભક્તોને આધ્યા આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરે છે. ગુજરાતમાં જો આપણે ગરબાની જો હું વાત કરું ને તે ગુજરાતમાં વધારે રમવામાં આવે છે. અને ગુજરાતમાં ગરબો અને દાંડિયા રાસ તો ખૂબ જ રમે છે. ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં નવરાત્રી માત્ર પૂજા પૂરતી મર્યાદિત નથી પરંતુ તે ભક્તિ અને રંગોની અદભુત સમનવ્ય છે. ગરબો, ગરબો એ ગુજરાતની ઓળખ છે. માટીના કાણા અ કાણા વાળા ઘડામાં દીવો મૂકી ને તેનું આસપાસ સ્ત્રીઓ દ્વાર રા માતાજી ના ગીતો ગવાય છે અને તાણીઓ પાડીને નૃત્ય કરવામાં આવે છે ને દાંડિયા રાસ ની હું વાત કરું ને તો ગોપીઓ અને ભગવાન કૃષ્ણ દ્વારા સમાયેલા રાજની પરંપરા આજે પણ દાંડિયા ના માધ્યમ થી જીવન છે લોકો રંગબેરંગી પરંપ પરંપરાગત વસ્ત્રો અ જેમ કે ચણિયા ચોળી અને કેડિયા પહેરીને રાસ રમે છે ને આધુનિકતાની પરંપરા ની વાત કરું તો આજના સમયમાં શહેરોમાં મોટા પાર્ટી પ્લોટ અને અ કલબ્સ માં ક્લબ્સમાં નવરાત્રી નું આયોજન થાય છે જ્યાં આધુનિક સંગીત અને લાાઈટિંગ સાથે પરંપરાગત ગીતો ગવાય છે તમે બીજું કઈ કેવા માંગો છો બેન
હા તમે જે ક રીતે સાચી વાત છે ખરું કયું તે છેતે હું પણ તમને જણાવ નવરાત્રી એ હિન્દુ ધર્મો ન એક મુખ્ય અને પવિત્ર તહેવાર છે જે માતા દુર્ગા ની આરાધના ન સંપત છે આ તહેવાર વિશે હું તમને હજુ વધારે ડિટેલમાં જણાવ તો નવરાત્રી એટલે કે નવરાત્ર નો સમય એનો અર્થ આ થાય છે તેમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમ તમે કહ્યું તેજ રીતના તો આ તહેવાર વર્ષમાં બે મુખ્ય ઋતુઓમાં આવે છે ચત્ર મહિનામાં એટલે કે વસંત નવરાત્રી અને આસો મહિનામાં એટલે કે સરદ નવરાત્રી જે શરદ નવરાત્રીની જે પૂનમ ની જે પૂનમ આવે છે એમાંની જે સરરદ નવરાત્રી હોય છે તેમાં ગરબા રમવામાં આવે છે જે વસંત નવરાત્રી ચૈત્ર મહિનામાં નવરાત્રી આવે છે તે ખાલી નવરાત્રી ના ઉપસને આ આરાધના કરવા માટે માનવામાં આવે છે તે તે મહિનામાં ગરબા રમવામાં આવતા નથી તો આસો મહિનાની નવરાત્રી નું ગુજરાતમાં ખુબ જ વિશેષ મહત્વ છે આ તમને પણ ખબર જ હશે એમ હિન્દુ કેલેન્ડર મુજબ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીમાં દિવસોની નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે એટલે કે નવ દિવસો તો નવરાત્રી ના પ્રથમ દિવસે ઘરમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે અને અખંડ દીવો પ્રગટ કરવામાં આવે છે તમને ખબર જ હશે તે છે તે હું ગાડી તો તમને જણાવ તો નવ દિવસ દરમિયાન માતાજી માતાજી ના વિવિધ નવ સ્વરૂપો એટલે કે તમે જે જણાવ્યા તે હું પણ તમને કહું તો શૈલી પુત્રી બ્રહ્મચારી ચંદ્ર ઘંટના પછી કુષ્મા માતા સ્કંદ માતા કન્યાની માતા કાલ રાત્રિ માતા મહાગૌરી અને સિદ્ધિદાતીની પૂજા થાય છે તો ગુજરાતમાં નવરાત્રી એ માત્ર પૂજા આઠ પૂજા પ પૂજા પાઠનો જ નહીં પરંતુ ભક્તિ અને આનંદ નો ઉત્સવ છે તમે શું કેશો
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે હું જો માતાજીની પૂજા અને વ્રત વિશે વાત કરું ને નવરાત્રી દરમિયાન ગુજરાતના દરેક ઘરમાં અને મંદિરો માં વિશેષ પૂજા થાય છે અ ગઢ સ્થાપના જે હોય છે ને તે નવરાત્રી ના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં ઘરમાં માટીના કુંડામાં જવારા વાવામાં આવે છે જેમ કે જવારા એટલે ઘઉં અ વાવવામાં આવે છે અને કળશ ની સ્થાપના થાય છે અને એની ઉપવાસની અ નવરાત્રીમાં ઉપાસ પણ થાય છે તે ઘણા લોકો નવ દિવસ સુધી અ ફળહાર કરીને અને માત્ર એક ટાણું કરીને માતાજીની ભક્તિ આતી કરે છે હવન અને આરતી પણ તેમાં થાય છે જેમ કે નવ દિવસ સુધી સવાર સાંજ માતાજીની આરતી થાય છે, અને નવમાં કે આઠમા દિવસે હવનનું આયોજન કરીને પૂર્ણાહુતિ કરવામાં આવે છે. સામાજિક અને સાંસ્કૃત જે મહત્વની હું વાત કરું ને નવરાત્રીની તો માતાની મ માંડવીમાં ઘણા ગામડાઓના ચોક માં માંડવી સ્થાપિત કરવામાં આવે છે. જયારે રાત્રે ભગાઈ અને લોકગીતનો કાર્યક્રમો યોજાય છે. અર્થતંત્ર વિશે જો હું વાત કરું તો નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વસ્ત્ર ઉદ્યોગ કરીને ભરતકામ વાળા કપડા ડેરી ઉદ્યોગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર માટે આર્થિક વેપાર બની જાય છે. અ નવરાત્રી ના ગીતોની હું વાત કરું ને તો જો પ્રાચીન ઘરમાં જેવા કે માડી તારા મંદિરિયામાં તારા દિન શ્યામને અને અર્વાચીન ગીતો સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોક સાહિત્ય ની ધરોહર છે. આ બધી અ ગીતોમાં લોકો ખૂબ જ આનંદ લઈને ગરબો ગાય છે. કવિ નર્મદ દલપત રાઈ રામથી લઈને આધુનિક કવિઓ સુધીના સાહિત્યકારોએ ગરબાની મહિમાનું જ્ઞાન કર્યું છે, અને દશેરા વિશે જો એના પછી હું વાત કરું ને ને નવરાત્રી ન અ નવ દિવસ અ દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. અને તે દિવસે અસત્ય પર સત્યની અને અન્યાય પર ન્યાયની જીત થઈ હતી એ તો બધાને ખબર જ છે, ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો. અને અને માતા દુર્ગા એ મહીષાસુરનો સંહાર કર્યો હતો. ગુજરાતના આ દિવસે ફાફડા જલેબી ખાવાની એક અગત્યની પરંપરા છે. આ બધું તો નવરાત્રી ના નવ દિવસ પછી દશેરાનો છે. પણ પરંતુ આ બી દશેરો પણ નવરાત્રીનો એક હિસ્સો છે. કારણ કે, નવ દિવસ બધા ગરબા રમીને બધા ગરબા રમીને અ દશેરા દસમા દિવસે દશેરો મનાવે છે. આ બધે તહેવારો આપણા માટે છેને તહેવારો ખુબ જ અગત્યના હોય છે. અને નવરાત્રીમાં ભારતમાં જ નહી પરંતુ અમેરિકા કેનેડા બ્રિટન અને દુબઈ જેવા દેશમાં વસતા ગુજરાતીઓ દ્વારા પણ કેટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, આ તહેવાર આપણી સંસ્કૃતિને વિશ્વભરમાં પ્રખ્યાત કરે છે.
હું.
નવરાતિ એ માત્ર નૃત્ય કે ઉજવણીનો તહેવાર નથી, પરંતુ તે આપણી ભારતી ત્ય સંસ્કૃતિ શક્તિ ઉપાસના અને પારિવારિક મૂલ્યોને જીવંત રાખવાનું એક માધ્યમ છે, તમે શું કેવા માંગુ છો, બેન?
હા જે તમે કીધું તે ખુબ જ સરસ સાચી વાત કરીએ જે તમે કીધું તે મને જાણીને ખુબ જ આનંદ થયો, તે જ રીતે હું પણ તમને એક વાક્ય કહેવાય માંગુ છું, એટલે કે તેનો અર્થ સમજવા માંગુ છું, નવરાત્રી તેના નવ દિવસોમાં માતાજીને એટલે કે હવન અને અગ્ન દ્વારા આહુત પણ આપવામાં આવે છે. આ તહેવારમાં આઠમ ના દિવસે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ખુબ જ એટલે કે ધ ઘણા લોકો આઠમ ના દિવસે કન્યા પૂજન જેમ તમે કહ્યું તે જ રીતે તે માનવામાં આવે છે કે નવરાત્રીની નવમી તિથિ પૂર્ણ થતાં જ દસમા દિવસે દશારો અથ દશેરો દશેરો અથવા કે વિજયયા દશમી નો તહેવાર આવે છે. તમને ખબર જ હશે તો હું તે દશેરા ના દિવસની વાત હું કરું તો દશેરા ના દિવસે અસત્ય પણ સત્ય અને આ અન્યાય પણ ન્યાય જીતની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી ના આ તહેવાર માં સમાજમાં એકતા પ્રેમ અને ભાઈચારાની ભાવના વધે છે. તો તમને મારી વાત જાણી ને કેવું લાગ્યું.
બેન મને ખુબ જ સરસ લાગ્યું ને તમે જે પણ વાતો કરીને ખુબ જ સરસ કીધી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
હા તમારો ભી ખુબ ખુબ આભાર થેન્ક યુ.